હલોભાઈ કેમ છો.
એકદમ મજામાં અને ખુબ જ મજા આવી રહી છે હાલમાં તો ઘરે પણ તમે શું કરી રહ્યા છો હાલમાં બધા સારા. ટટાટો છે ને.
હા હાલમાં તો હમને ખુબ જ બધા રવા બધા સારા છે અને હમણા મતલબ મારા. ટ્રેનનું જે મતલબ એક્સિડન્ટ થયું હતું તેના ઉપર જ વાતચીત ચાલ્યા કરતી હતી કારણ કે તે એ મતલબ. એક્સિડ થયો હતો તો તેમને મતલબ પે વીમો ના ઉતાર્યો હતો જે મેડિક્લેમ નો વીમો આવેને. તે તેમણે ના ઉતારી હતો જેથી કરીને તેઓને ખુબ જ વધારે એવું પૈસા ગુમાવી પડ્યા અને. જે ઓપરેશન આવ્યું તો ખુબ જ મોટું ઓપરેશન આવવાના કારણે તેમના જે ઘરે બચત કરી હતી. એ બધા પૈસા મતલબ માર્ટ એમાં વપરાય ગયા અને ખુબ જ વધારે એવા પૈસા ગયા અને. કરીને તે સારો તો થઈ ગયો હાલમાં પરંતુ તેના જે મતલબ એટલા બધા ટ પાછડી. પૈસા ખર્ચાયા હતો તેથી કરીને મને ખુબ જ વધારે એું દુઃખ લાગ્યું કારણ કે તેમણે જે મેડિક્લેમ એવું. મો ઉતાર્યો હતો તો મતલબ માટે મહિનાના કઈ બહ ઓછા રૂપિયા ભરવાના આવે સો બસો. ટ અને પછી જો ત્યારે કોઈ પણ એક્સિડન્ટ હટે તો જેટલા પણ પૈસા જટે તો બધા વીમા કંપની. અને તેઓને એક બી રૂપિયા ન જટે તો જેથી કરીને માને એવું લાગે છે કે લોકો વીમો ઉારવો. હતો મેડિક્લેમ અને જો મેડિક્લેમ વીમા ઉડારતા તો તેને બધા પૈસા તે લોકો ચૂકવી દેશે. અને તેઓને જે આપાતકાલીન સ્થિતિ હોય છે ત્યારે મતલબમાં જે મેન વસ્તુ હોય છે પૈસાની જરૂર. ચિંતા કરવાની જરૂર ન પડતી કારણ કે આપણે. આપત્કાલીન વસ્તુ જયારે આવે છે જેમ કે આપત્કાલીન વસ્તુ એક્સિડેન્ટ આવી પણ અને કોઈ પણ એવું વસ્તુ થાય છે. તટે્યારેસો પૈસાની જરૂર ખુબજ વધારે પડતી હોય છે, અને ત્યારે અચાનક પૈસા લાવવા ખુબ જ વધારે. અઘરા બની જતા, હો અને કોઈ વાર તો મતલબ આપણી પર પૈસા જ ન હોય, તો ત્યારે આપણે શું કરીએ, તો ત્યારે મતલબ આ જે વીમા કંપની હોય છે, એ વીમા કંપની આપડે વીમો લીધો હોય તો તે લોકો પૈસા ચૂકવી દેતા હોય છે, જેથી કરીને આપણને સારું એવું પડે છે, અને જે મહિનાના પૈસા લોકો ચુકવાના હોય, પણ ખુબજ ઓછી રકમ હોય છે, જેથી કરીને આપણને ખુબજ વારે એવી. ટ મળી જાય છે, આપતકાલીન સ્થિતિ એ જે પૈસા ચૂક એ ખુબજ એવું સારું કહેય છે, તમારે. શું કેવું છે, આ બાબટ ઉપર.
હા, એમ જોવા જઈએ, તો આ ઘણી બધી મુસીબતો આવી શકે છે, અને ત્યારે મારે પણ પણ કોલ આવ્યો. અને હું, પણ તાત્કાલિક હોસ્પિટલમાં મુલાકાત લઈ ગયો હતો, અને એમના પિતાશિ ને તો મે પૂછ્યો હતો. કે તમે કોઈ વીમો કે પછી એમને કોઈ વીમો કાાવ્યો છે, તો એમને એટલું બધું કઈ ખબર નહી, હતું તો. પછી તાત્કાલિક મેં જે કંપની છે, તેની સાથે વાત કરી અને પૂછ્યું હતું, એમણે મને જણાવ્યું હતું. કે એમને કોઈ વીમો લીધો નહી, હતો બાકી એમણે જો વીમો લીધો હતો, તો એમનો તાત્કાલિક. જ, અને ઘણા બધા પૈસા, પણ મળ એટલે એ ફેમિલી પર પણ એટલું બધું બોજ. કોઈ આવડે નહીં, પરંતુ હાલમાં જોવ જઈએ તો એ ફેમિલી પણ ઘણા બધા ટેન્શનમાં મુકાઈ ગયા છે, કારણ કે. આટલો ઘણો બધો ખર્ચો થયો, કારણ કે એમને ઘણું સારું એવું વાગ્યો હતું, તો એ ખર્ચો ઉપાડવાનો. ખુબજ મુશ્કેલ પડી જાય, અને જે ગાડી સાથે એ છોકાયા હતા, તો એમની ગાડી પણ ખુબજ. નુકસાન થઈ ગયું છે, તો એમાં પણ સારો એવો ખર્ચો થઈ શકે તેમ હતું, તો એટલે હું પણ. પછી એમને સલાહ આપી અને પછી હું, અમારી ઘર બાજુ પણ જે બધા લોકો છે, પછી, બીજા બધા મિત્રો ને પણ. સલાહ આપી, કે તમે પણ જીવન વીમો કે પછી, આજે અકસ્માત નો વીમો એ લઈ, લો કારણ કે ખુબજ. સારું પડે છે, અને કેટલાક લોકો શું કરે છે, હમણાં, તો હાલ માટે જોવા જઈએ, તો જે મોટી મોટી કંપ છે, તે લોકો વહાણ દ્વારા પણ માલ મોકલે છે, તો એનો પણ વીમો કરાવે છે, વાહણનો વીમો પરંતુ એમાં શું હોય છે, કે વાહનનો વીમો તરા કે વાહન ડૂબી જવાનો વીમો લીધો હોય, તો વીમો પાકી શકે છે, પછી વાહન આપણે વાહનમાં બોટ માંથી, માલ પહોંચાડ્યું અને ત્યાં એપેલું હોય છે, એ લોકો ન જે બંડર હોય, છે, ત્યાં માલ ઉતરી ગયો પછી ત્યાં ગોડાઉન આગ લાગી કે પછી ગોડાન માંથી ચોરાઈ ગઈ, તો એમાં વીમા કંપની ની જવાબદાર હોતી નથી, અને એમાં કેવું હોય છે, કે તમારોરે કે માલ ત્રણ લાખ નો માલ છે, તો તમે એમાંથી ખાલી બે લાખ જેટલાનો વીમો ઉતાર્યો છે, તો તમારે કોઈ નુકસાન થયું, અને તમને નુકસાનમાં તમારો ત ત્રણ લાખ રૂપિયા નુકસાન થઈ, ગય તો પણ વીમા કંપની, તમને બે લાખ રૂપિયા જ ચૂકવી શકે છે, કારણ કે તમે એ બે લાખ રૂપિયાનો જ વીમો લીધો છે, એટલે એ બાબતનુ ખાસ ધ્યાન રાખવ જોઈએ, કે આપડે વીમો કેટલા રૂ લીધ છે, અને એમાં થોડા ઘણા લોકો અટવાડ હોય છે, અને પેલા શું હોય છે, કે આપણે કઈ અકસ્માત થયું હોય, તો આપણી પાસે એવિડસ એટલે પુરાવા તરીકે તકે આપણે વાહન ન ઇન્સ્યોરન્સ લીધલું હોય. તો આપડે જયારે વાહન ઠોકાય છે, ત્યારે એના પુરાવા તરીકે આપડે ફોટા અને પછી એવું બધું પાડી મૂક અને હાલમાં જો જોઈએ, તો જીવન વીમા પણ આપણે મહિને દસ, કે વીસ રૂપિયા ભરીને ચાલુ કરવામાં આવી. તે પણ ખુબજ સારી બાબત ગ છે, બધા લોકો શું વિચારે છે, કે દસ રૂપિયા શું છે મહિના એટલા રૂપિયાના હું, કોણ અટવાયા કરશે બેંક ના ધક્કા ખાશે કે પછી, ઓનલાઈન પેમેન્ટમાં ધક્કા દસ રૂપિયા, આપીને કોણ પૈસા આપવાનું પણ એવું ખોટું નથી, દર મહિને દસ દસ રૂપિયા કપાશે પરંતુ જો, ન કરના આપને કઈ થયું, નહીિ તો સારી બાબત છે પરંતુ જો કઈ થયું ને એવી સંકટમાં આપણી પાસે પૈસા નહીં, હોય, તો પછી આપડે બીજા પર માગવા પડે કાંટો પછી આપડે કોઈ, જમીન મલકટ એ બધું વેચીને પૈસાની ચુકવણી કરવી પડે એના કરતા તો એ સારું છેને, કે આપડણે દસ વીસ રૂપિયા દરરોજ ખાઈ જ નાખી છી, એમ ફાવે ગમેમ ખર્ચો કરીશે આજે, તો દસ રૂપિયા નું કોઈ વેલ્યુ જોવા મળતું નથી, એટલે પેલાના જમાનામાં દસવીસ રૂપિયા માટે બહ ઘણી વેલ્યુ હતું, અને હાલમાં જો દસ વીસ રૂપિયા હવે, કશ કઈ આવતો પણ નથી એટલે એમ જોવા જઈએ, તો જેમ બો આપડણે વીમો તો લેવો જોઈએ, ખુબજ સારો ગણે છે, શું તમારા બાજુ પણ આમ જીવન વીમો કે પછી આ જે કાર ના વીમા છે, તે કોઈ વ્યક્તિ એ લીધો છે, અને અમે કોઈ વ્યક્તિ ને સલાહ આપી છે. આ વીમાના ફાયદા શું છે, અને મને ખબર છે, ત્યાં સુધી આ વીમાનો કોઈ ગેરફાયદા તો છેજ, નહીં. ખાલી આપડણે થોડી ઘણી રકમ ચૂકવવી પડે છે, અને એ પણ હાલમાં જોવા જએ પગાર થી આપે કપાટ થટ જ હોય છે. એટલે બહ ફાયદાકારક છે, અને કેટલાક મિત્રોના જે વીમો હોય તે એક્સિડન્ટું હોય, કે પછી. પછી એ લોકો ન વાહનને વીમો લીધો હોય, તો ત્યારે પાકે છે, ત્યારે એ લોકો પણ ખુશ થાય છે, કારણ કે ભલે ગાડીનો ડ થયું પરંતુ એ લોકો કોઈ ખર્ચો કરવો નહીં, પડ્યો એટલે એ લોકો પણ ખુશ થાય છે, એટલે આપ પણ બધા વીમો તો લેવા જ જોઈએ, પછી ખાસ કરીને જે જીવન વીમો છે, પછી આપડે જો બાઈક ચલાવ કાર ન વીમો છે આ જે નાના મોટા વીમા છે તે ખાસ લેવા જ જોઈએ એમ તો વમા ખુબ જ ઘણા બધા પ્રકાર ના આવે છે તો તમે આ વીમા વિશે જાણો છો અને તમાર બાજુ કોઈ વ્યક્તિ બધા વીમો લીધા છ લીધા છે અને તમે કોઈ વ્યક્તિને વીમા લેવાની સલાહ આપી છે
હા ભાઈ આ ભીમા ખુબ જ સારી વસ્તુ છે અને તેથી કરીને મેટો બાને સલાહ આપી છે લેવા માટે પરંતુ તમે જે કહ્યું કે આ વીમાની કોઈ ખરાબ બાબત નથી પરંતુ જે વીમા કંપની વાળા હોય અમુક વાર કોઈક વાર છે ને વીમો પાક આવતા જ નથી અને જો મારી વાત મે તમને કરું તો મતલબ જે મારી બાજુમાં જે કાકા રહે છે તેમણે છે ને તેમના વાહનનોો વીમો લીધો હતો અને તેમનું વાહન જયારે એક્સિડન્ટ થયું તો એક્સિડન્ટમાં તેમને ખુબ જ ઓછું એવું મતલબમાં લાગ્યું અને ખાલી થોડીક સ્ક્રેચવ ઉપ પડી ગયા હતા તો મતલબમાં થોડુંક જ સ્ક્રેચ નેવું પડેલા વીમા કંપની માટેમે ્યારે ગયા અને ઇન્સ્યોરન્સ પકાવ્યો મતલબમાં કે વીમો અમારે મતલબ એટલા પૈસા થયા તો તમે આપી દો એમ કરીને તો ત્યારે એજ કહે છે કે મતલબ એટલ માટે મતલબમે પૈસા નહી આપીશ અને વીમા કંપની એટલા માટે પૈસા ના ચૂકે તો આ બાબત ખુબ જ ખરાબ ગણાય છે કારણ કે જયારે વીમો આપણે ઉતારી તો ત્યારે એ લોકો ખુબ સારી રતના વાતચીત કરતા હોય અને થોડું પણ નુકસાન થયુંય તો બધું વીમા હોય જય વીમો પાવા ટ ત મત લોકો ફોન ઉપાડતા અને સારી રીતના વર્તન કરતા પણ નથી અને એવું બધું કરે છે તો જેથી કરીને એ વસ્તુ ખુબ જ ખરાબ ગણાતી હોય છે અને કેટલાક બાબત મે એવું બધું થતું હોય છે તો તે બાબત ઉપર થોડુંક વીમા કંપનીએ કામ કરવું જોઈએ બાકી વીમા કંપની જે વસ્તુ છે વીમો જે વસ્તુ છે એ ખૂબ જ સારી વસ્તુ છે કારણ કે આપણને જારે આપતકાલીન સ્થિતિ હોય ને ત્યારે જો વીમો ડો પાકે તો ત્યારે આપણને ખુબ જ એવું સારું લાગતું હોય છે પરંતુ તમને ખબર જ છે કે બધા જે મતલબમાં ખોટા લોકો હોય છે એ ખુબ જ ગમે ત્યાંથી પૈસા કમવાનું વિચારે છે તો ત્યારે તે લોકો શું કરે છે કે કોઈ પણ મતલબ ગાડી બાઈક ન એ વીમો ઉટાશે અને જયારે પણ થોડુંક કેમ નુકસાન થયું હોય તો તે લોકો આખું જ નુકસાન કરી મૂકશે અને પછી શું કરશે કે વીમો પકાવી દેશે અને તેઓ આખું પૈસા મતલબ વીમા કંપની પરથી પૈસા લઈ લેશે તો એવું મતલબ ખોટું ન કરવું જોઈએને વીમો મતલબમાં આપણને ખાલી નુકસાન સામે જ વળતર આપી શકે છે અને ખાલી મતલબ આપડે પ્રોફિટ કમાવા માટે વીમો ન લેવો જોઈએ કારણ કે આપણને ભણવામાં પણ આવ્યું હતું કે નુકસાન વળતર ઠ જ મતલબ વીમો ચૂકવે છે કોઈ પણ પ્રોફિટ કરવા માટે વીમો આપણે લેવો ન જોઈએ અને નુકસાન સામે જ આપ પૈસા મળશે જેટલું નુકસાન થયું હોય એટલા જ આપણને પૈસા મળશે અને જે વસ્તુની કિંમત હશે એનાથી એક રૂપિયા પણ આપણને વધારે પૈસા ના મળશે જો આપે વસ્તુ કરતા વધારે પૈસાનુંમ તો પણ આપણને જે વસ્તુ કેટલાની હતી તોટલાનો જ જોવા મળશે તો જેથી કરીને જેટલાની વસ્તુ હોય એટલાનો જ વીમાો લેવો જોઈએ અને આખો વીમો લેવો જોએ કારણ કેટલીક વાર વીમા કંપની અર્ધ વીમો પણ આપે છે પરંતુ અર્ધ વીમા ન એટલો લાભ થતો નથી અને જેમ કે કોઈ પણ વાહન ન જેટલી પણ કિંમત હોય તો એટલાનોડણે વીમો ઉતારવો જોઈએ અને એટલા જ વીમા જો આપડો થોડુંક પણ નુકસાન થયું તો વીમા પ આપ ચૂક આપશે તો જેથી કરીને અમે તો અમારા ગાડી અમારી જે મતલબ ફોર વ્હીલ છે એ બ અાણ અમે વીમાો ઉડાર્યો છે અને અમારા વર્ષના પંદર વીસ હજાર રૂપિયા જેવા વીમા માં જ નીકળી જેતા હોય છે પરંતુ ટપ અ દર વખતે ઉતારીએ જ છે કારણ કે ના કરીને કઈ પણ વસ્તુ ખરાબ ગમે ત્યારે થઈ શકે છે અને મતલબ કોઈ પણ દિવસ આપડો ખરાબ દિવસ ચાલતો હોય અને ત્યારે કઈ ના કરે કઈ થઈ જાય તો ત્યારે મતલબ આપડા પર પૈસા પણ ન હોતા હોય તો ત્યારે વીમા કંપની આપણને ખુબ જ સારી રીતે કામ આવી શકે છે જેથી કરીને વીમો તો અમે ઉતારી્યો જ છે અનેને તો ખેડૂતો પણ કેટલીક વાર ખેતીમાં વીમો ટ છે અને કેટ ગર મતલબ પાકમાં નુકસાન ન ઉ થાય તો તે લોકો તે બાબત ઉપર પણ વીમો ને એવું ઉતારતા હોય વીમા કંપની ઉપર વીમો આપે છે અને તમને ખબર છે કે મતલબમાં જે હોય જેમ કે મેસી છે રોનાલ્ડો છે તો એ લોકો બધા મતલબમાં પોતાના પગનો પણ એ મોટો રહેશે કારણ કે તે લોકો જે ફૂટબોલ રમે છે તો એટલું સારું ફૂટબોલ રમતા હોય કે તેના પગમાં કઈ પણ લાગે તો તે બાબત ઉપર પણ વીમો ઉતારવામાં આવે છે જેમ કે મેસી ની વાત કરું તો મતલબ મેસી એ પોતાના પગનો વીમો ઉતાર્યો છે જેમ તેમનો જે ડાબો પગ છે ડાબો પગ તે ખુબ જ સારી રીતના ગોલેવું કરે છે જેથી કરીને ડાબો પગનો ્યો વીમો એક બિલિયન નો વીમો છે મતલબ તેના ડાબા વમાં ક થશે તો વીમા કંપની એક બિલિયનને આપશે અને જો વીમા કંપની મતલબ તેની પણ ટર્મ્સ એન્ડ કંડીશન હોય સકે જેમ તે પગથી જેમકે કોઈ પણ આલટુ ફાલતુ ટુર્નામેટ ન રમી સકે મેસી અને જયારે પણ મેસી આપડે ઈન્ડિયામાં આવ્યા હતા ત્યારે પણ તેમને ખાલી અડધો કલાક થી વધારે ટુર્નામેન્ટ રમવાની મનાઈ હતી કારણ કે વીમા કંપની તેમનો એક બિલિયનનો ને ઉતારી હતો જેથી કરીને તેઓ કોઈ પણ વસ્તુ એમ રમી પણ ના શકે અને ખાલી મતલબમાં જે વર્લ્ડ કપ હોય અને જે બે બીજુ બધું ટ્રિગ હોય તો ત્યારે તે મતલબ તેનો ઉપયોગ કરી શકે તો મતલબમાં જે વીમા કંપની પૈસા હિસાબ છે તે બાબત ઉપર પણ તેમણે કેટલુંક મતલબમાં ટર્મસ એન્ડ કનડીશન હોય છે તો તે ટર્મ્સ એન્ડ કનડીશન નું પાલન કરેલું હોય તો જ આપડે વીમો પકાવી શકીએ છે.
હા તમારી વાત એકદમ છે સારું ચાલો પાછા મળસુ ત્યારે આપડે આજે વીમાની વાત કરયે અને આપડે પણ એ તો મીટિંગ પણ રાખશું જેમાં લોકોને આપણે વીમા વિશે સમજાવશું.
હા ભાઈ ચાલો તો મળીએ પછી આપણેે વીમા ની વાત કરીશું.